એમ જોય મજામાં ને.
મજા મજા
હા તો આજે આપણે ભારતના કે ગુજરાતના એવા સ્થળો વિશે હું તમાને માહિતી આપવાનો છું કે તમે ત્યા ગયેલા ગયેલા ગયેલા પણ શો મુલાકાત બ લધ હશે તો હું તમને એવા સ્થળો વિશે માહિતી આપવા માંગુ છું તમે અ તમને હું તને જણાવું કે કયા સ્થળો વિશે હું તમને માહિતી આપવા માંગુ છું તમને સાંભળો કે હું શરૂઆતમાં તમને એક કચ્છનો ઇતિહાસ જણાવવા માંગુ છું જેમ કે કચ્છમાં ઘણા બધા ઇતિહાસો રહેલા છે કે. ઈ કોઈ જાણી નથી શકતું કે કચ્છમાં તમે એક જાગ સાંભળ્યું હશે કે બે હજાર એકમાં જે કચ્છમાં ભૂકંપ આવ્યો હતો તે ખુબ જ તીવ્ર ગતિથી આવ્યો હતો જેના કારણે કચ્છમાં ઘણા એવા લોકોને મૃત્યુ થયું કેટલા લોકો મૃત્યુ પામ્યા તેમાં ઘણા જે લોકો મૃત્યુ પામ્યા પછી તે ઘણા ઘરો પડી ગયા. તેમાં ઘણું બધું નુકસાન થયું હતું. પછી જે કચ્છનું જે ડેમોક્રેસી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું તે ઘણું બધું ફેદઈ ગય હતું પછી તેમાં ઘણા જે નુકસાનો થયા હવે આવી રીતે જો કચ્છમાં જે રીતે કચ્છ ન પણ એવો મ્યુઝિયમમાં આવેલા છે જ્યાં કચ્છ ન ઇતિહાસ બતાવવામાં આવ્યો છે. તમે કદાક સાંભળ્યું હોય તો કચ્છમાં એક મ્યુઝિયમ આવેલું છે જ્યાં તમને કચ્છમાં થયેલી જે ક ઘનાઓ છે તેના વિશે માહિતી આપવામાં આવી છે કે કચ્છમાં કઈ રીતે ભૂકંપ આવે તો એમાં શું શું ઘટનાઓ બની હતી એમાંથી કેટલા લોકોને નુકસાન થયું તુ. એના વિશે માહિતી આપવામાં આવે છે. જેમ તમે કચ્છમાં જશો એટલે તમને તમને એક વાર મુલાકાત લેવી જોઈએ કચ્છની. કારણ કે લોકો એવું કહે છે કે કચ્છ નહી દેખા તો કછ નહી દેખા. એવી રીતે હું તમને એક વાત કહેવા મામાંગુ કે કચ્છમાં એવા ઘણા સ્થળો છે જે તમે ફરવા ફરવાલાયક પણ સ્થળો છે જેમ કે કચ્છની મ્યુઝિયમ. હવે તમે કચ્છના મ્યુઝિયમમાં જશો તો તમને એવું શરૂઆતમાં પેહલા તમને છ સ્ટેપમાં તમને એવું કહેશે કે કરછમાં કઈ રીતે ભૂકંપો આવ્યા કઈ રીતે આ પૃથ્વીમાં ભૂકંપો શા કારણથી આવે છે શું કારણથી ભૂકંપો આવતા હોય છે તે સમજાવે પછી કચ્છમાં ક્યારે ભૂકંપ આવ્યો શું કારણ થી આવ્યો પછી પછી કચ્છમાં લોકો કઈ રીતે રહેતા જે કંઈ જે ભૂંગાળાકાળ જેવી આકૃતિ ધરાવતા ઘરોમાં રહેતા જે લાકડાનાં બનેલા હોતા એવા ઘરોમાં રહેતા લોકો હવે એના વિશે માહિતી આપ આપતા હોય છે એના વિશે માહિતી મળે છે અને તમે જયારે છેલ્લે તમને એવી એ જે ભૂકંપનો અનુભવ કરવામાં આવે છે કે કચ્છમાં રિયલમાં કઈ રીતે ભૂકંપ આવ્યો હતો કઈ રીતે લોકો સર્વાઈવ કરી ગયા હતા. કઈ રીતે લોકોની જે માઈન્ડસેટ હતો જે જે સુટેબલ થયું છે એના વિશે તે સરકારે વાતચીત કરવામાં તે તેમાં મ્યુઝિયમમાં દર્શવામાં આવે છે કે કઈ રીતે તમને રિયલમા અનુભવ થાય કે કઈ રીતે કેટલી તીવ્ર ગતિથી ભૂકંપ આવ્યો હશે અને કઈ રીતે લોકો સર્વાઈવ કરી શક્યા હશે તે પૃથ્વીનાં જે પ્લેટો કઈ રીતે તે ખસી હતી અને કઈ રીતે કેટલા પ્રમાણમાં નુકસાન થયું હતું એવી રીતે બધું તમને સમજાવવામાં આવ્યું છે. એટલે એવા ઘણા સ્થળો છે જે ઘણા બધો ઇતિહાસ હોય છે. તો તમે મને જણાવશો કે એવા કયા સ્થળો છે કે ભારતમાં કે ગુજરાતમાં જ્યાં તમને માહિતી છે તો તમારી પાસે માહિતી હોય એવા સ્થળોની માહિતી આપો ને મને
હા મારે તમને એ માહિતી આપી છે કે અમારી ગામમાં એક બહુ મોટો ઇતિહાસ છે કે જેથી કરીને તમને લગભગ ખબર જ હશે કે અમારે ગામમાં એક નકણ ભગવાન નું મંદિર આવેલું છે ત્યાં એક બધે આખા વિશ્વમાં તાબા કે બંગલા બીજા બનતા હતા પણ અમારા ગામમાં જ નથી બનતા હતા કે અમારે એવું એક ઇતિહાસ છે કે જેથી કરીને અમારી અંદર એવો ઇતિહાસ ગોઠવવામાં આવ્યો છે કે જેથી અમારે સાડી સાતસો વર્ષ પહેલા જ અમારી જુનમ જૂની પરંપરા ચાલતી આવી જે અમારો નકમ ભગવાન નો કોલ રાહી ગયો છે કે જેથી કરીને મારા મંદિરનું ટાભુ ભરાશે એટલે ઘણા ગામમાં આ ગામ બીજે તો ભરાશે છે પણ મારી ગામની અંદર જે લોકો વસે છે એની અંદર હું નહી ફરવા દઉં કે કેવ કોલ હા એમને કોલ કરી દીધો એવો કોલ કરી દીધો કે હું તમને શું વાત કરું કે પછી અમારા ગામમાં કોઈ ઢાબુ નથી ભરી કરતા એવા કાચા મકાનો અને પાકા મકાનો તો બનાવે છે પણ જેથી કરીને ઉપર ઢાબુ નથી ભરતા ઉપર પતરા વાળા કાચા મકાન ભનાવતા હોય છે. એવી રીતે જ અમારે કોલ રહેલો છે એવો તો મારે સાડી સાતસો વર્ષ જૂનો ઇતિહાસ છે. કે જેથી કરીને અમે એક એવી ગુણવત્તા પ્રાપ્ત કરી શકાય કે જેથી કરીને જો વિજ્ઞાન હોય સંશોધન કરવા આવે ને તો પણ એ વિચારમાં પડી જાય કે જેથી કે કઈ રીત મુકાય છે ને બધું ગુરુત્વાકર્ષણ કઈ રીતનું બધું બને છે ને એવી રીતે આપડે કહી શકીએ કાંઈ કે આપણે એવું પ્રમાણપત્ર એવું આપણે ગોઠવવું જોઈએ કે જેથી કરીને જે ઢાભુ ફરે છે ને એ લોકો ગાંડા થઈ જાય છે. એ લોકો એવા ગાંડા થઈ જાય છે કે હું તમને શું વાત કરું કે એમાં એવું થાય કે આપણે હું તમને ફોન કરું તો એમાં ફોનમાં અમુક ટાઈમ ઈસ્યુ થતું હો ઈસ્યુ ના થતું હોય એમાં પછી એક મારી આગળ મગફળી એવું. પછી એનેમાં હ શું કેવાય કે પાવડે કરીને ખોડ બી કરેને ખોડ બી પડેને પછી એવી રીતે એને અંદર મચાવી પડે પાછી એનો પાક લેવામાં આવે પ વેચીએ અને પછી આપડે જો એનું પેમેટ આવે ને તોછ આપડે કાજા મકાન બનાવતા હોય છેએ એવું રીતે હું તમને વાત કરી શકું કે અમુક પ્રમાણે જેમ કે કોઈ અમારા ગામની અંદર એવા બધા લોકો રહેશે કે જેમ કે મોટા પૈસા વાળા હોય તોય કે નાના પૈસા વાળા હોય પણ કાચું મકાન એટલે કાચું મકાન જ કોઈને અમારે એવો પૈસો નો પાવર નથી કે જેથી કરીને પગલા નો પાવર નથી કે લઈ શકે એક એવું પ્રમાણપત્ર રહેલો છે કે હું તમને શું વાત કરું. કે એમાં એવું કરવામાં આવે છે કે જેથી કરીને આપડે એક ઊંચાણ વાળા વિસ્તાર માં રહીએ છીએ કે આપડે એક ભગવાન વાળા વિસ્તાર માં રહીએ છીએ કે કરીને આપણેે કેવી ગુણવત્તા આપણે પ્રાપ્ત કરવામાં આવે છે જેથી કરીને આપણે જે કરવું હોય ને તે આપણેે કરી શકાય જેમ કે આપડે ઢાબા ના ફરવા તો પણ ના કરી શકાય કે આપણે જો કાચર મકાન બનાવ હોય તો પણ આપડણે બનાવી શકું કેમ કે હવે આપણા ભગવાને કોલ દીધેલો છે એવો તો આપડે એવો કોલ તો આપડે એ પ્રમાણે સમયસર નિભાવો તો પડશે કે જેથી કરીને હા.
બહુતા તમે વાત આજે કરી તમારા ગામનો પણ ઇતિહાસ હશે એવા ઘરા સ્થળો છે. ત્યાં ઘણા મોટા મોટા ઇતિહાસો જોવા મળતા હોય છે હવે હું તમને જે એક જે ગુજરાતનું એવું. મુખ સ્થળ એટલે પાટણ જે પાટણનો એક મોટો ઇતિહાસ રહેલો છે. તેના વિશેે હું વાત કરું
હ હ
અહિલવાડ પાટણ જે કહેવામાં આવે છે જે ગુજરાત એક પ્રા ચીન અને ઐતિહાસિક શહેર છે, તેની સ્થાપના જે સાતસો પિસ્તાખે સાતશો શષ તખ આસપાસ જે વનરાજ ચાવડા એ કરી હતી જે શહેરનું નામ તેમના જે મિત્ર. અણહિલ ભરવાડ ના નામથી રાખવામાં આવ્યું હતું કે આ પાટણ અણહિલપુર પાટણ રાખવામાં આવ્યું હતું જે હલે પાટણના નામથી ઓળખાય છે. તેનો જે મેન ઇતિહાસ એ છે કે જે દસમી થી લઈને તેરમી સદી જે દરમિયાન તેને જે સોલંકી જે ચાલુક્ય જે વંશની રાજધાની હતું. કે જે ચાલુક્ય વંશ ના રાજાઓથી પણ વાસ કરતા હતા તે સમયે કે જે રાજામાં જે ભીમદેવ હતા જે સદ્ધરાજ જે શિવ અને જે કુમારપળ જેવા જે પ્રસિદ્ધ રાજાઓ જે અહીં શાસન કરે છે છે અને લાંબા સમય સુધી તેમનું શાસન કરી અને તેનું જીવન અહી વિતાવે્યું છે અને જે મહાન જૈન જે આચાર્ય જે હેમચંદ્રાચાર્ય પાટણમાં રહ્યા હતા હવે એમચંદ્રાચાર્ય તમે કદાક અમારી જે હું જે કરું છું યુનિવર્સિટીનું નામ છે કે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી જે મહાનટ્ય જયારે હેમચંદ્ર હેમચંદ્રાચાર્ય પાટણમાં રહ્યા તેના ઉપરથી જે જ નું નામ પાડવામાં આવ્યું છે હેમચંદ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી તે તેમણે સાહિત્ય જે વ્યાકરણ અને જે દર્શન ક્ષેત્ર એ ખુબ જ મહત્વનું યોગદાન આપ્યું છે. એ ઘણું મોટું જે. જે બીજા અન્ય જે પ્રસિદ્ધ સ્થળો પણ છે તેના વિશેું તમને કહું કે જેમ. રાણીની વાવ છે પછી જે સહસ્ત્રલિંગ તળાવ છે જે પછી પાટણની પટોળા સાડી એનો ઘણો મોટો ઇતિહાસ રહેલો જેમ કે તમે રાણી ની વાતની વાત કરો કે રાણીની વાવે એ રાણીની જે ઉદયમતી ના રાજા જે ભીમદેવ હતા તેમની યાદમાં બંધાવ્યું હતું જે ખુબ જ વિશ્વવખ્યાત દૂર દૂરથી દેશના લોકો ત્યાં ફરવા આવતા હોય છે તેમને જે બે હજાર ચૌદમાં યુનેસ્કોનું વિશ્વ જે નથી હોતું કે. ઘર હોલ તરીકે મારવામાં આવે હતું એવું કહેવામાં આવે છે. લોકો પછી જે સહસ્ત્રીલંગ તળાવ છે. ત્યાં પાણી નથી પણ છતાં તેની જે. સોલંગ યુગ નું એક વિશાળ ઐતિહાસિક તળાવ ગણવામાં આવે છે. કારણ કે ત્યા એક. જૂનો ઇતિહાસ રહેલો છે તે ઘણો મોટો ઈતિહાસ છે અને જે એક. સૌથી પ્રખ્યાત હોય તે પાટણના પટોળા તમે પાટણના પટોળા એટલે. ખુબ જ એવો આથથી બનાવેલા પટોળા ખુબ જ મોઘા અને. ખૂબ જ જે ખૂબ જ મુકા હોય છે અને. ખુબ જ જે જરૂરી હોય તે માટે જરૂરી છે. કારણ કે પાટણનો ઇતિહાસ ખુબ જ મોટો છે. અને ડબલ એક તો વણાવ જે ડબલ રીતે વણતા હોય છે જે. એવું કહેવામાં આવે છે જે વિશ્વ પ્રસિદ્ધ અને જે ખૂબ જ આસ્થથી બનાવેલ જે. અને જે પાટણ જિલ્લાની જે રચના. બે ઓક્ટોમબર ઓગણીસો સિત્યોતેર માં થઈ હતી કે હતી એટલે. તેનું નામ એ સમય પાડવામાં આવ્યું હતું કે પાટણ જિલ્લો અલગ. પડશે એનું નામ એવી રીતે. તો તમારું શું કેવું છે અલગ જે તમારી પાસે માહિતી હોય તો જણાવો ને બીજા કોઈ સ્થળની.
હા મારે એ કેમ કે આપડે તાજીન તાજી અમે કયા ને તો બિલકુલ. ત્યાં ફરવાની મજા આવતી હતી એટલે અમ હોય. સુંંધાજી ને એવો ઈતિહાસ બની ગયો હશે. કે એની અંદર એક પહાડ હતો પહાડ ઉપર. ઉપર એક મંદિર બના જીધું એક મોટા મોટો હીરો ઇતિહાસ. કે એની ઉપર એક ધોળિયો ટગો આવેલો છે રેતનો ટગો. રનો ટગુ એટલો આવેલો છે કે મોટો કે તમે જો. ત દુનિયા ટા કી નાખો તો પણ રતનો ટગો નાઠ એમ નથી એટલો મોટો ટગો છે કે જેથી કરીને. તમેજ હું શું વાત કરો? કે એટલી રીત તળસી ગઈ છે એટલી રીત તળસી ગઈ છે કે તમારા ઘર વધી આવી ગઈ છે જેથી કરીને. મંદિરના નીચલા ભાગમાં આવી ગઈ છે. કે નીચલા ભાગમાં એટલી તો બતી આવી ગઈ છે કે હું તમને શું વાત કરું. કે એક એવું પરફોર્મન્સ. ત્યાં મળે છે કે હું તમને એવી રીતના વાત કરી શકું કે એની અંદર. ઘણા ગ્રાહકો ઘણા લોકોર. ધાર્મિક સ્થળો રીજ ત્યાં દર્શન કરવા આવતા હોય છે. ઘણા બધા લોકો ત્યાં દર્શન કરવા આવતા હોય છે ભાવિ ભક્તો ત્યાં દર્શન કરવા આવતા હોય છે. જેથી કરીને ત્યાં દર્શન થાય ત્યાં સુંધર માતા ન એક એવા દર્શન થાય કે જેથી કરીને. માતાના દર્શન થાય પણ એક અલગ મોજ માણવા માટે ધોળિયો ઢગો બનાવવામાં આવ્યો છે. થોડી ઢગો એવો બનાવવામાં આવે છે જેથી કરીને. એ ફ્રી ઓફમાં છે ફ્રી ઓફમાં પછી જેની અંદર. અ આપડણે ઊંચા ચડતા હોઈએ ત્યારે એક લઇ રહેતું હોય છે. રતની અંદર જો નીચે આવીએે ત્યારે પગ ફસાઈ જતા હોય છે રીતમાંથી નીકળવાનું આપડે થતું હોય છે પછી જો આપડે ઉડતા ઉડતા આઈએ તો આપડે બસ એક મિનિટમાં આપડે નીચાઈ જતા હોય છે.
હા વાત તમારી સાથે છે.
એટલે જ રીતે આપણે હું તમને કહી શકું કે હું તને શું કું. કે એમાં એવું અલગ અલગ રીતે પરફોર્મન્સ આપવામાં આવે છે જેથી કરીને. એ કોળા પણ ચડાવવામાં આવે છે કોળીયો ચડાવવામાં આવે છે ઊંટ ચડાવવામાં આવે છે. એમ અલગ અલગ રીતે ચડાવવામાં આવતું હશે કે એમાં સારું એ પરફોર્મન્સ મળે. કે પર્ફોર્મન્સ એવું મળે કે એમાં અંદર એવું સારી ગુણવત્તા રહેલી હોય ત્યારે આપણને એવું પરફોર્મન્સ મળતું હોય છે ત્યારે ભગવાનના આપણે દર્શન કરતા હોય છે તે ત્યાં બાવાનો ઈલાકો બઉુ મોટો ડેન્જર હોય છે જેથી કરીને આપડ વાંદર વાળા પણ ઈલાકો બઉુ ડેન્જર હોય છે કે એ મોટો પ્રખ્યાત એ ઇતિહાસ એનું રચે ગયું છે એવું જે ગયું છે જે તે કરીને એવું મંદિર હતું એ જે નાના પથ્થર માંથી બનાવવામાં આવે છે પછી જેમ પથ્થર ની અંદર કોતર કોત્રી કોતરી અને એટલે એની અંદર કોત્રીઓ એટલે પછી જેની અંદર ગણવામાં મંદિર બના્યું મંદિર બનાવી્યું પછી ધર્મશાળા બનાવી ધર્મશાળા બનાવીને પછી ભોજનાલય બણાય ભોજનાલય બના્યા પછી એની અંદર એટલું બધું ખાવાનું આવે છે કે જે
વાત તમારી સાથે હું તમને એક એક વાર તમે તાજમહેલ નો ઇતિહાસ કહ જે તાજમહેલ ભારત ન સૌ થી મોટું પ્રખ્યાત છે જે ઉત્તર પ્રદેશ ના જે આગ્રા શહેર માં આવેલું છે જે એક વિશ્વ પ્રદેશ સ્મારક છે જેનું નિર્માણ મુઘલ જે બાદશાહ પોતાની પત્ની મુમતાજની યાદમાં બનાવવામાં આવ્યું હતું અને ખુબ વિશાળ અને જે સફેદ પથ્થરે